જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ
જ શ્રી ક આપ શ્રીકૃષ્ણ
તું હાલ છે
મજામાં મજામાં તમે
હું પણ મજામાં છું આજે આપડણે ઈન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ વિષ પર ચર્ચા કરીએ
ખૂબ સરસ વિષય છે બંને પ્રકારની રમતો પોતાના ફાયદો છે
પહેલા તો એ જણાવ કે ઈન્ડોર ગેમ્સ એટલે શું
જે રમતો ઘરની અંદર અથવા બંધ જગ્યામાં રમવા રમવા આવે છે તેને ઇન્ડોર ગેમ કહેવામાં આવે છે જેમ કે ચેસ કેરમ લુડો ટેબલ ટેનિસ વગેર
અને અને આઉટડોર ગેમ્ છે ને કહેવામાં આવે છે મોટાભાઈ
જે જે રમતો ખુલ્લા મેદાન અથવા બહાર રમવામાં આવે છે તેને આઉટડોર ગેમ કહેવામાં આવે છે જેમ કે ક્રિકેટ થઈ ગયા ફૂટબોલ થઈ ગયા કબડ્ડી ખોખો વોલીબોલ વગેરે
તો તમને કઈ પ્રકારની રમતો વધુ ગમે છે
મને આઉટડોર ગેમ વધુ ગમે છે કારણ કે તે શરીરને સક્રિય રાખે છે
મને પણ ક્રિકેટ અને ફૂટબોલ રમવાની ખૂબ જ મજા આવે છે
આઉટડોર ગેમ શરીરની તંદુરસ્તી માટે ખૂબ ફાયદ ફાયદાકારક છે તેનાથી દોડવું ઉદવું અને કહે છે તમારું શરીર એકદમ ફિટ રહે છે
હા અને તેનાથી શરીર પણ મજબૂત રહે છે
હમરું શરીર પણ તમને તમારો ઇમ્યુનિટી તમારા શરીરનોો બહુ ફાયદો છે સાચો આઉટડોર ગેમથી સ્ટેમિના વધે છે અને શરીરની એ કારક શક્તિ પણ મજબૂત બની છેથી બહુ ફાયદો થાય છે
પણ મને એ નહ ખબર કે ઈન્ડોર ગેમમાં પણ આપણને ઉપયોગી હોય છે જો નહી હોય તો આપડણે કેમ રમ્યા કરે
એવું નહીિ ચોક્કસ ઇન્ડોર ગેમ પણ મજામાં વિકાસમાં મદદ કરે છે
તમે મને ઉદાહરણ તરીકે ચેસ કહેવા માંગો છો
હા ચસ રમવાથી વિચાર શક્તિ એકાગ્રતા અને સમસ્યાનું નિવારણ લાવવાની ક્ષમતા વધે છે
કેરમ પણ ખૂબ રસપ્રદદ રમ છે મને તો કેરમ રમવામાં ખૂબ જ આનંદ આવે આનંદ પડી જાય જો કેરમ રમવા કોઈ મને કહી દે તો
આ કેરમ રમવાથી ધ્યાન અને હાથ આંખના સંકલન સુધારવો થાય છે
આપણે જો રમતા હતા તો આપણને મજા આવતી હતી પણ જો આજકાલના ઘણા બાળકો મોબાઈલ ગેમ્સ રમવામાં વધુ સમય વિતાવે છે તે લોકોને તો ખબર જ નહી કે આઉટડોર ગેમ શું હોય છે અને ઇન્ડોર ગેમ શું હોય છે એના માટે તો એક જ ગેમ હોય છે મોબાઈલ ગેમ
હા એ એક ચિંતા નો વિષય છે મો ગેમ્યાદ અધિત પ્રમાણમાં રમવી જોઈએ. મર્યાદામાં રમવું જોઈએ કમથી કમ જેટલા કમ તમે મોબાઈલમાં રહેશો એટલા તમારા હેલ્થ માટે સારું છે.
સાચું કહો છો કારણ કે વધારે સમય સ્ક્રીન સામે બેસવાથી આખો અને સ્વાસ્થ્ય પર ખભાર અસર પડે છે.
બિલકુલ તેનાથી બાળક નો બહાર જઈને રમવા માટે પ્રત્સા પ્રોત્સાહિત કરવું જોઈએ.
સાચો કહો છો આઉટડોર ગેમ્સથી ટીમવર્ક પણ શીખવા મળે છે જે આપણને આગળ વધીને બહુ જગ્યા કામ આવે કારણ કે જો ટીમવર્ક નહી હોય તો તમે કોઈ પણ કામ અકેલે નથી કરી શકો.
હમ્મ પણ તમે જો જોઈ શકો છો આજકાલ ન પેરેન્ટ્સ પણ બાળકો લોકોને મોબાઈલ આપી દીયા કરે જ્યારે પણ એ રોયે ને કઈ પણ એને મોબાઈલ એ તેમને એને પ્રોત્સાહિત નહી કરે કે તમે બહાર જાઓ ને રમો મોબાઈલ આપી દીયે.
સાચો કહો છો આજકાલ જો જોઈએ તો જો બાળક એક વર્ષ નો હોય અને રોયા કરે તો એના માતા પિતા એ લોકોને મોબાઈલ આપી દેખ લે ભાઈ તું રડમાં શાંત રહીને મોબાઈલ જો. અને તે સમજથી જ એને મોબાઈલ ચલાવવાનું હ ટેસ લગી જાય.
હમ્મ બિલકુલ તેથી બાળકો બહાર જઈને રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ પણ એ થ થાત નથી.
મને તો ખબર છે આપણને આપણો પહેલો મોબાઈલ બારમી પાસ કરવા પછી મળ્યો હતો. પડજો આજકાલને નાના બાળકો ન જોઈએ તો એ લોકોને પાંચ છ સાલને થાય તો એ લોકોને પાસે પોતાનો મોબાઈલ હોય છે.
હા આઉટડોર ગેમ હા ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો ખેલાડીઓ એ સહકાર અને ગુણ શી શીખવે છે ફૂટબોલ ક્રિકેટ કેટ આ લોકો રમે તું આઉટડોર ગેમ્સ માનસિક સ્વાસ્થ્ય માટે હા કવ કવ તમે કવ
હા. જો જયારે ઈન્ડોર ગેમ્સ વ્યક્તિગત કુશળતા ને વિશવાવે છે અને આઉટ ડોર ગોમ્સ આપણને ટીમ પણ શીખવા આવે છે.
હા. સાચો ખાસ કરીકેને ચેસ જેવી રમતો વ વચરચના અને ધીરજ શીખવે છે.
શું આઉટડોર ગેમ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારી છે?
હા હા બિલકુલ. ખુલ્લી હવામાં રમવાથી તળાવ ઓછો થાય છે અને મન પ્રસન્ન રહે છે.
મેં પણ અનુભવ્યું છું કે, મિત્રો સાથે ક્રિકેટ રમ્યા પછી મન ખૂબ હળવું થાય છે.
હમ્મ કારણ કે, રમ રમત ગમત આનંદ અને ઉત્સાહ આપે છે.
વરસાદી મોસમમાં તો ઇન્ડોર ગેમ્સ વધુ ઉપયોગી બને છે.
કાય ન હોય ત્યારે ઈન્ડોર ગેમ્ સારો વિકલ્પ બને છે.
સાચો કો છો.
હમ. એટલે બંધ પ્રકારની રમતો પોતાનું મહત્વ છે.
એકદમ ઇન્ડોર ગેમ્સ મગજ માટે અને આઉટડોર ગેમ્સ શરીર માટે લાભદાયી છે.
હા. વિદ્યાર્થીઓએ કઈ રમ રમ તો પ્રસન
પસંદ કરવી જોઈએ, અમારા શું વિચાર છે એમાં?
મારા માટે બંને પ્રકારની રમતો રમવી જોઈએ જેથી શારીરિક અને માનસિક વિકાસ એક સાથે થાય.
મારું બહ સારું સારું વિચાર છે.
હા. સંતુલન છે, સૌથી મહત્વપૂર્ણ છે.
હમ આજકાલ શાળાઓમાં રમત ગમતને પણ મહત્વ આપવામાં આવે છે. આજકાલે શાળામાં પણ રમ રમત ગમત ગેમ વેમ નો પ્રોત્સાહિત કરવો છે. બાળકો લોકો
કારણ કે રમતગમતથી શિસ્ત, સમય, પાલન અને આત્મવિશ્વાસ વિકસે છે.
હમ હું રમત ગમત કારકિર્દી પણ બની શકે.
ચોક્કસ ઘણા ખેલાડીઓ રમતગમતના સફળ કારકિર્દી બનાવે છે.
હ એટલે રમતો માત્ર મનોરંજન માટે જ નથી.
હા. તે સ્વસ્થતા, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી માટે પણ બહતો મહત્વપૂર્ણ છે.
આ ચર્ચાથી મને સમજાયું કે ઈન્ડોર અને આઉટડોર બંને રમતો આપણા જીવન માટે જરૂરી છે.
સાચું બંનેમાંથી કઈક શીખવા મળે છે અને બંને આપણા વિકાસમાં મદદ કરે છે.
હ તમે તમારો કોણ સ પ્રિય ગેમ છે આઉટડોરમાં એક અને ઇન્ડોરમાં?
મ આઉટડોર માં ક્રિકેટ રમવાનું અને જોવાનું ખૂબ મજા પડે છે અને જો ઇન્ડોર ગેમ જોઈએ તો મને ચેસ રમવાનું ખૂબ જ આનંદ પડે.
માર પણોર ગેમમાં ક્રિકેટ અને ડોર ગેમમાં ચેસ એડ કેરમ બંને મને ખહબ ગમે છે.
સારું સારું જેટલા મોબાઈલ થી દૂર રહી ને ઇડોર અને આઉટડોર ગેમ રમીએ આપણને બહુ મદદ પડે
હમ આપણુ શરીર પણ આપણો હેલ્થ પણ બહુ સારું થાય
આ ચર્ચામા મને સમજાયુ કે ઈન્ડોર અને આઉટડોર બને રમતો આપણા જીવન માટે જરૂરી છે
હમ સાચુ બંધ માંથી કઈક શીખવા મળે છે અને બંધ આપણા વિકાસમા મદદ કરે છે
ચાલો તો આપડે વચન લઈએ કે આપડણે રમત ગમત બહાર નો રમવુ જોઈએ ચાલો પછી મળીએ આભાર આવજો જય શ્રી કૃષ્ણ
ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ બાય બાય